હ. હેલો.
જી ક્યા મિનટ બતવ સકતીએ.
હા બોલોને.
હલો.
હેલો મારો અવાજ આવે છે તમને હા.
હા. તો અમને એ જાણવાનો હતો કે તમે ઓનલાઈન શોપિંગ તો કરતાજ હશો.
હા. તમારો અવાજ કટ થાય છે.
ઓનલાઈન ને ઓફલાઈન શોપિંગ તમે કરતા જશો ને.
હા કરેજ છે.
હલો!
હલો!
હા તો એમાં બનને આવે
હા બોલો?
ઓનલાઇન ઓફલાઇન શોપિંગ કરો છો ને તમે.
હા કરેજ છે.
બંનેમાં અંતર શું લાગે છે તમને.
હમ હ. એટલે બંને ન આમ તો અલગ અલગ હોય ઓનલાઈન ને ઓફલાઈન નું આપે આમ જોવા જઈ તો. ઓનલાઈન લઈ તો ક્યારેક એવું સસ્તું બી આપને મળી જાય છે ઓફલાઈન લઈ તો આપને બધી. ક્વલિટી નની સરખી ખબર પડે.
હ બરોબર એટલે તમને એ પ્રફર કરો ઓફલાઈન.
હે એટલે ઈતો જયારે હવે. કોક એવું હોય જરૂરિયાત વસ્તુ હોય કે ના અત્યારે ને અત્યારે ખપે છે. તો એ હું ઓફલાઈન પ્રેફર કરી શકું છું કેમ કે ઓફલાઈનમાં આપણે ક્વલિટી બી જોઈએ. ને બધું જોઈ શકી એટલે સારું કેવાય. અને જયારે થોડાક દિવસો રહીને જોઈતું હોય તો આપણે ઓનલાઈન બી મંગાવી શકીએ છીએ. એનામાં ઘણા બધા કુપન્સને હોય એથી સસ્તું પડે છે.
અચ્છા એટલે તમારે ખ્યાલથી આમ ક્વોલિટી કે જોઈતી હોય તો ઓફલાઈન જોવાનું. ને ઓનલાઈન તમને વધારે ડિસ્કાઉન્ટ કે એ જોઈતું હોય તો ઓનલાઈન તમે પ્રેફર કરી શકો. તમે એમ કેવા માંગો છોને?
હા ઈજ!
હા એટલે તમારા ખ્યાલથી આમ તો બંને સારું જ છે પણ, જેવી કસ્ટમરની પ્રેફરન્સ એ પ્રમાણે ચોઈસ
હા એ તમારા મૃર્દે શું સાચું છે ઓનલાઈન સારું કે ઓફલાઈન સારું.
હા ઈ તમે જે કેહેવા માંગો છો મારું પણ ઈ જ છે કે, તમને જલ્દી ખપતું હો ઓનલાઈન તો ના મળે. એટલે ઈ હવે તમે ઓફલાઈન લેવા જાવ ઓફલાઈન લેવા જાવ તમે રૂબરૂ બધું ટ્રાય કરી શકો એટલે તમને વધારે ખ્યાલ આવે. ક્વોલિટી કાપડ કેવું છે? કેવું કેવું? એટલે ઓનલાઈન તમે લેવા જાવ તો કુપન ને વધારે મલે ડીકાઉન્ટ હવે તમારી હિસાબે કદાચ તમને ટાઈમ હોય તો ઓનલાઈન પણ પ્રેફર કરી શકો છો.
હા એ તો તમારી વાત સાચી. પણ, હવે તો કેવું થઈ ગયું છે, નવી નવી ટેકનોલોજી આવી છે એના લીધે કે ઓનલાઈનમાં બી જલ્દી જલ્દી આવી જાય છે આપણું પાર્સલ આપણે ફાસ્ટ ડિલવરીનો ઓપ્શન ચૂઝ કરી થોડા રૂપી રૂપિયા વધારે આપી તો જલ્દી આપને ડિલવરી બી થઈ શકે છે.
હા એજ તો છે કે તમને તમારા હિસાબે કદાચ જલ્દી જોઈતું હોય જલ્દી પણ આવી શકે છે. પણ તમને એમાં ક્વોલિટી પડી થોડુંક ટ્રસ્ટ રાખવો પડે તમે ક્યાંથી મંગાવો છો કે એવું. કારણ કે, ત્યાં ઘણા બધા હમણાં ફ્રોડ પણ ઘણા છે.
હા એ તો તમારી વાત સાચી છે. કોઈક હવે સમજી લો આપે ઇન્સ્ટાની કે કોઈ વેબસાાઈટમાં આવતું હોય કે આપણે ત્યાંથી ડાયરેક મંગાવી લઈ, ઓનલાઈન પેમેન્ટ કરી દઈ. તો ઘણું બધું ફ્રોડ બી થઈ શકે છે. બાકી જે આ મિંત્રા છે, એમેઝોન છે, કે ફ્લિપ કાર્ટ ને જોઈ લઈએ આપે. ઈ બધી તો ટ્રસ્ટેડ વેબસાાઈટ જ છે. ટ્રસ્ટેડ એપ છે ને?
હા એ તમે કયો છો સાચું બાકી ઓનલાઈન ઘણા રૂપિયા પેમેન્ટ કરી નાખ્યા છે. પણ વસ્તુ મગાવે છે અનેને ઈ જે વસ્તુ મગાવી છે એ પોતે નઈ આવતી. બીજી અલગ વસ્તુ આવે છે. ક્વોલિટીમાં ચેન્જ આવે છે કે, વસ્તુમાં ચેન્જ આવે છે, અને અલગ અલગ ફ્રોડ પણ થઈ શકે છે. ઘણી વસ્તુ પણ આવતી નથી. ખાલી રૂપિયા ફ્રોડ ના બાને રૂપિયા બધા ઓનલાઈન પેમેન્ટ કરીએ. પછી વેબસાઇટ જ આખી બંધ થઈ જાય છે, એવું પણ ઘણા કિસ્સા બન્યા છે.
હા એ તમારી વાત સાચી છે કે પાર્સલ આપણા ઘરે આવી જાય છે પછી આપે ખરાબ આવે છે કે કાંઈ બી આવતું નથી તો આપડે ફોન કરીએ છીએ તો એ લોકો આપને બ્લોક કરી દે છે. તો એ બધું આપણે ફ્રોડ થી બચવું જોઈએ. નહીં કે આપને એ લોકોમાં ઓનલાઈન પેમેન્ટ કરી દઈ તો ક્યારેક આપડું અકાઉન્ટ ભી ખાલી થઈ શક હો થઈ જવાના શક્યતા બની જાય છે.
હા એટલે જ ઓનલાઈનમાં આપણે એ વાત નો વધારે ખ્યાલ રાખવો પડે. ઓફલાઈન માં એવું બધું ટેન્શન ના હોય.
હા એ તમારી વાત સાચી ઓફલાઈનમાં પણ મારા ખ્યાલથી તો આ મિંત્રા અને એ બધી જે છે એપ્સ એ તો ટ્રસ્ટેબલ જ છે. કેમ કે, એનામાં તો હવે કરોડો પબ્લિકકો યુઝ કરે જ છે, ને મંગાવે જ છે. તો એનો આમ સારી ક્વોલિટી એવી આવી છે.
ના એટલે એ હોંગકોંગ બ્રાન્ડ નો જે એવા એપ છે એમાં આપણે મંગાવ્યું એટલે આપ ટ્રસ્ટ છે કસ્ટમર ને એટલે એમ જ મગાવે છે ને એ એ એપ કસ્ટમર ડ્રસ તોડતું નથી એટલે ક્વોલિટી સારી જ આપે છે. એથી તેનું સેલ્સ પણ વધારે છે અને આપડે જોવા જઈએ ઓવરઓલ તો એ ક્વોલિટી પણ સારી આવે છે અને કસ્ટમરનો ટ્રસ્ટ બિલ્ડ કરે છે. પ્રાઇસ સાથે પ્રાઇસ પણ લો છે એમ કઈ કઈક તો ડિસ્કાઉન્ટ પણ વધારે આપે છે.
હા એ તમારી વાત સાચી ક્યારેક ક્યારેક તો કેવા સેલ હોય છે જાણે કે સમર સેલ મોનસૂન સેલ કે વિન્ટર સેલ તો એનામાં આપણે કોઈ જરૂરિયાત વસ્તુ હોય તો એ બોવ વ્યાજબી ભાવે મળી જાય છે તે આપણા માંથી સારું કેહવાય
હા એટલે જે એવા એપ તો આપ ટ્રસ્ટ કરી શકીએ પ્લાન એથી આપડે સારી ક્વોલિટી મળે ને સારા ગામ પણ મળી શકે છે. એટલે તમને કદાચ એવું હોય ક્વોલિટીમાં ઇસ્યૂ લાગે છે. તમે ઓફલાઈન પણ જઈ શકો છો સ્ટોર પર ત્યાં પણ આપણે જે વસ્તુ મળે છે એ પણ મળી શકે છે આપડે રૂબરૂ સામે
હા એ તમારી વાત તો સાચી છે પરંતુ હવે આપે આમ જોવા જઈ તો આપને જો સમજી લો કે આપને કઈક ઘરમાં ખૂટતું હોય કે ખપતું હોય રાસણ કે એવું તો આપે ક્યારે પાંચ મિનિટમાં બ્લિંકિટમાંથી ઓર્ડર કરી શકીએ છીએ અને ઘરે પાંચ મિનિટમાં એ આવી જાય. કે એ આપણા માટે કેટલું સરળ બની જાય છે આપણે એમ જવું નથી પડતું બારને ઘર બેઠા આપણા હાથમાં આવી જાય છે વસ્તુ
હા એ તો સારું જ છે પણ એનાથી હવે હમજી લો માણસોમાં આળસો આવી જાય છે. ત્યારે તે ઘરથી બહાર નીકળતા નથી. અને એ જે ખપતું હોય એટલે એ બધા ઓનલાઈન મગાવી લે છે તે બધા આડસુ બની જાય છે અને એના લીધે ઘણા પૈસા પણ વપરાય છે. જેમને તેમ વપરાય જાય છે. કોઈ પણ બારે ઈજા પોતા શરીરને આપતું નથી કે બારે જઈન લઈ આવી. જે ખપે છે ઓનલાઈન મગાવીને ડાયરેક્ટ ઘરે આવી આપી જાય છે દસ પાંચ પાંચ દસ મિનિટમાં એટલે એ બહુ સારા સરસ કામ થઈ ગયું છે બધા માટે પણ તેનાથી પૈસા પણ ખુબ વપરાય છે પબ્લિકના
હા એ તમારી વાત સાચી છે કે પૈસા એટલા માટે વપરાય કેમ કે આપડે પચાસ રૂપિયાની વસ્ત વસ્તુ મંગાવતા હોયએ આપણે જરૂરી તો એટલી જ હોય લેકિન પછી આપે એટલામાં આપડો ઘરે ઓર્ડર આવતો ના હોય તો આપડે વધારે એક્સ્ટ્રાબી ના જરૂરિયાત વસ્તુ બી મંગાવી લે છે.
નાા ના ઓનલાઈન તમને એ થોડુક ડિસ્કાઉન્ટ બતાવે એટલે તમને મન લલચાય તમને આ મગાવે ડિસ્કાઉન્ટ માગે છે એટલે એ વધારે પૂરતું તમે મગાવો એટલે જોય તો એને કર એટલે તમારે વધારે જ આવે ને પૈસા પણ વધારે જ વપરાય છે એના એના કારણે
હા એ તમારી વાત સાચી છે કે આપને જોઈતું હોય એનાથી વધારે જ આપે મંગાવી છીએ ઓનલાઈનમાં તો પૈસાની ઘણી બરબાદી બી થાય છે.
હા એટલે તમને બહુ ખ્યાલ રાખવું પડે ઓનલાઈનમાં એ તો બધું કેમ કે એ એક ટાઈપનું સારા માણસો માટે સરસ પણ છે સરસ કામ કર કરી શકે છે ખરાબ પણ એટલું જ કરી શકે છે.
એ તમે કેવી રીતે તમે યુઝ કરો છો એના માટેથી ડિપેન્ડ કરે છે એ તો.
હા એ તો છે બાકી તો એમેઝોનમાં ઘણા લોકો મોબાઈલ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક એજેટ. કે મંગાવે જ છે. પરંતુ આપણે એનામાં ખુબ ધ્યાન રાખવું જોઈએ કેમકે એવી કોઈ મોંઘી મોંઘી વસ્તુ વસ્તુ હોય કે ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય તો આપણે ઓફલાઈન લઈ તો એ સારું કેવાય કેમ કે એટલી બધી ઓલ આપને મળે સર્વિસ ને એ સારી મળે ને.
હા એટલે ઇલેક્ટ્રિક આઈટમ આપડે એક વાર એવું હોય તો ઓફલાઈન સ્ટોર માં જ લેવાનું પ્રેફર કરવાનું કારણ કે. તમે એના સામે ખોલીને એકવાર ટેસ્ટ કરી શકો. કેમ કે કાંઈ પણ ફોલ્ટ હોય તો તમે ડીલરને તમે ડાયક્ટ મળી શકો ઓનલાઈન તમે મળો. ઓનલાઈન લ લો તમે પ પરચેસ કરો કાઈ. આઈટમ લેક્ટ્ર આઈટમ તો તમને એકર રિટર્ન કરવી કેાી તમને રિસ્પોન્સ કરેને. કરે અને અલગ વસ્તુ સર્વિસ આપે કે ના આપે. અલગ અલગ બહુ પ્રકાર બને છે કે ફ્રોડ ના કે ગમે ડીલે ઓફ ધ સર્વિસ ને ગમે અલગ અલગ. થાય છે એટલે તમે એ ઓફલાઈન પ્રેફર કરો. ઇક્ટ્રિક આઇટમ તો વધારે સારે.
હા એ તમારી સ્વાત. સાચી છે કે ઓફલાઈન પ્રેફર વધારે કરાય ઇલેક્ટ્રોનિક આઈટમ હોય કે. કોઈ મોઘું મોઘું હોય વસ્તુ તો એ ઓફલાઈન જઈને લઈ. ભલે થોડું મોંઘું પડશે પણ. સારી ક્વોલિટી અને આપને સારી સર્વિસને મળી શકે છે એનામાં.
હા એટલે જ તનેવે તમારી મેળે છે કે તમે કેમ યુઝ કરો છો એ. જો એ પ્રકાર તો ભ સારા જ છે કે ઓફલાઈન લો કે ઓનલાઈન લો. કઈ વસ્તુ ક્યાં લેવાની એ આપડા મ ડિપેન્ડ કરે છે કે. હ વસ્તુ એવી છેય ઇલેક્ટ્રિક વાળી ત જેમ કીધી હમણાં એવીમે ઓફલાઈન કરવાની. ઓલા નહી વિચાર્યું તમને કઈ એમરજન્સી જોઈતું હો હત તો એ. ઓનલાઈન પ્રફર કરી શકો તમારો માંથી હોય.
હા બાકી તો હમ જોવા જઈ તો ઓફલાઈન કરતા ઓનલાઈનમાં તો આપને ઘણું બધું સસ્તું વસ્તુ. વસ્તુ મળે છે જેમ કે કપડાં જોઈ લઈ કે. બીજું કોઈ વસ્તુ જે જોઈ લે કે આમ પ્લાસ્ટિક્સ હોય કે ગમે હોય. તો એ આપને ઓનલાઈન ઘણું બધું સસ્તું અને વ્યાજબી ભાવે મળે છે.
હા એજ તો છે જો તમને સસ્તું મળે પણ આવી. અલગ અલગ વસ્તુ મળે કઈ પણ ફ્રોડ પણ થઈ શકે પણ આ ઓનલાઈન પણ સારુંજ છે. ગ્રોસરી આઈટમ તમને જોઈતી હોય તો ઘણી સસ્તી પડે તમે ઓનલાઈન લો. ક કમ્પેર આપ કરતો ઓફિ સ્ટોરથી એટલે.
હા એઈ તો છે કે આપને. વ્યાજબી ભાવે તો મળે છે પણ ક્યારેક ફ્રોડ ભી થઈ શકે છે તો આપને એનું ધ્યાન રાખવું જોઈએ.
હા એટલે તમાબર બધ હોય છે કે તમે કેવી રીતે એને યુઝ કરો છો. એ પ્રમાણે તમે જેમ યુઝ કરો એ પ્રમાણે તમે આગળ વધી શકો એ નથી.
હા એ તમારી વાત સાચી છે મારા સાથે ભી એકવાર ફ્રોડ થયેલો છે. કે આમ ઓનલાઈન ઈન્સ્ટા વેબસાાઈટ માંથી મેં કપડા મંગાવ્યા. તો ઘરે મેં તો કેસન રાખ્યું હતું. પણ કેશ આપી દીધા તો આવીને પાર્સલ ઓપન કર્યું તો એમાં નથી તો ગાભાને એવુંજ. નીકળ્યું હતું.
અચ્છા અચ્છા એ એટલે એજ વસ્તુ છે કે તમે હવે. તમે નોન ટ્રસ્ટેડ વેબસાાઈટમાંથી મગાવી લો એમાં તમે. ફ્રોડ પણ થઈ શકો છો કે અલગ અલગ વસ્તુમાં ક્વોલિટીમાં કે ગમે અલ અલગ ઇસ્ય. આવી શકે છે સાઈઝમાં કે ગમે એટલે કલર માં કે ક્વોલિટી માં.
હા એતો છે.
હ ના એટલે જ તમને ક્યાલ લખવાનું.
હા ઠીક છે લો પછી વાત કરું તમારી જોડે હવે. બાય.